હેલો તમને મારી અવાજ આવે છે
હલો હલો
હેલો
હલો
હ તમને મારી અવાજ આવે છે
હા મને તમારો અવાજ આવે છે
હમ હેલો શું કરો છો
કઈ નઈ જો હમણાં જ શાક લઈ નાઈ હવે ખા બનાવીશું
હમ શું ખાવાો બનાવો છો
હું બનાવું છું બંટાજી
એટલે શું
એટલે આરાન બનાવવાનું આવે એવું
હમ શન બલી
ઘઉં ના લોટલું ને બધું મિક્સ કરી લું ઘઉં નો લોટ છે આદો છે એ બધું કરીને બને
હમ
આ આરામ ભાવવ
હમ હમ હમ લાલા ની સેવા બહ કરરતા લાગો છો
હા બોલો તમે કેમ છો મજામાં
બસ મજામાં જા મે તું લાઈ ફ્રી પડી તો વાત કરું બઉ હમ બઉ ટાઈમ થી વાત થઈ નથી આપડે એટલે હ
દ્વારકા જઈ આ મજા આ
બહવ મજા આવી હ ત્યામ નથી વરસાદ તમાર બાજુ
બસ હા આમ છે ઓછો
હમ હમ અમારે અહીં તો બહુ છે વરસાદ
અમારે તો નહિ અહીં ગાળે
બરાબર બરાબર હ બીજું ત્યાં બુક કેમ ન ચાલેોલો
કઈ નઈ જો આ ઘર ઘરે હૈયે ખાવા બનાવતા હઈયએ બીજું તો શું હોય આપડે
કે મમ્મી કેમ મમ્મી નથી
મમ્ મમ્મી ના આરામ
ઓકે હમ પપા
પપ્પા જબ જાય
હા હ બેન નથી
એ બી બહાર જાય કોલેજ
હમ હમ મોડી આવે એમ
હા મળડી આવે હોાઈ
હમ હમ હમ બોલો બીજું કેમનું ચાલે છે ભણવાનું આગળ વિચાર્યું કે ના વિચાર્યું
ના ના ભળવાનું તો કશું નઈ હમણા તો કસું નહી કસ એમ
તો ત્યાં શું કરો ફ્રી ટાઈમમાં
ડ્રોઈંગ કરું મેડી મૂકું બધું સીવતા શીખું છું બું અલગ અલગ
હમ
સીવવાનો શોખ છે ને મને તો મેસી નહી રતી ક કશું ને કશું કામ તો ચાલતું જ હોય પસી એવા કરતા કઈક ને કઈક કર તું હા
હમ ટાાઈમનો સદ ઉપયોગ
અ ટાઈમ નો સો દખયો
બરાબર બરાબર ફ્રી ટાઈમમાં ડ્રોઈંગ કરો એમ
હા ડ્રોઈંગ કરવું સારું
બરાબર બરાબર
કરતી પણ હવે નહી કરતી એટલે એમ પેલા કરતી હતી ચાલુ કર્યો પાછું ટાઈમ મળ્યો એ ચાલુ કર્યું પાછું બેઠા બેઠા શું કરના હતા ઓર્ડર હોાય તો ઓર્ડર માં જા બીજું તો કઈ નહીિ કરલું કંઈક ના કંઈક કરતા હો ક્રએટવિટી કરતા કઈક પાગડી બનાવતી હો કરતી હો કે હવે રથયાત્રા આવશે ને એલે રથયાત્રા ની તૈયારી
પણ રથયાત્રા તો અમદાવાદ ની બહુ મજા આવે જોવાની
મં એકવાર નહી ગ બધા કે છે કે બહુ મજા આવે પણ હું એક વાર ગઈ નહિ હજુ સુધી બધા કે સારું હો છે મજા આવે હા એ બધા વાત તો કરે છે પણ કોઈ દિવસ ગયા નથી બધા કે બહુ મજા ભગવાન તો જોવા જેવા હોય
હમ બહુ પબ્લિક હોય છે
હા પબ્લિક તો વય છે પણ શું કેવાય ભગવાન ને આટલે નજીક થી જોવાનો લાવો ક્યારે મળવાનો છે આપણને
બરાબર બરાબર હમ
હા એટલે હે
જવાની ઈચ્છા કરી
હ ઈચ્છા તો છે પણ હવે કઈ નઈ તઈ ના જવાય તો કઈ નઈ અહિયાં ન આપડે ઘર છે ને આપણે ઘરે ભગવાન જ છે ને
બરાબર બરાબર
તઈ ક્યાંય બધું માર ખું જ છે ને
બરાબર બરાબર હમ બોલો બીજું કેમનું
કયા છો કોઈ દિવસ હતા હતા એમાં
હા મેને ત્રણ ચાર વરષ જોઈએ અમદાવાદની રથયાત્રા
અ હા કેવી મજા આવે એવી હોય
હા રથમાં બેસીને દર્શને કર્યા છે ભગવાન ના
બ સાર મારી એક બેહેનપ એ છે એની જો જઉું ને તોને રોથમાં બેસવા મળે એક નજીક થી
બરાબર બરાબર છેયા
હ ને તો એ લોકોને જ રથ ને બધું બનાવાનું હોય એ લોકો ન જો આ જે છે ને જગન્નાથ પુરી નું બધું મામેરું બધું એ લોકોને કરવાનું હોય એ મામેરામાં ર હોય બાપા બહઉ મસ્ત મસ્ત કપડાં હોય એ લોકો ને આપડે કેવું લખ ના કેવું મામ રું કરે એટલું બધું મામેરું કરવાનું ભજન સંધ્યા હોય બધું કરવાનું પણ એમાં વારી હોય બધાની
બરાબર
પ્રમાણે હોય દર વખતે ના હોય કઈ વખતે એનું હતું એટલે એના ઘરનું બઉ એ લોકો ખર્ચોય બહ વારે ત મામે તો સોનાનું બધું આપવું પડે બટલા
બરાબર
બઉ મજા આવે આમ
સારસ સરાર હમ જઈ આવવાનું ત્યારે અમદાવાદ હ
હ એ તો
બસ અમદાવાદ જઈ આવવાનું
વિજનપ હ
હમ હમ
તોની-
હમ હમ હમ બોલો બીજું
જવા રહેશે એની કઈ નઈ જો આ બસ કઉ છું નહી હ આ બિલાડી બહ એ કરે અનેને બઉ ભાવ કાચો લો
કોણ છે ઓહ હો પાડી છે એમ
બિલાડી
પાડેલી છે એમ
હ પાણી છે બિલાડી
હમ હમ કેટલા છે?
પાડલી બી લમ
હમ કેટલા છે બચ્ચા?
છે આખી
બર ઓહો હો હો
એથી એથી થોડા મોટેા સાઈઝ ના દ છે એની મમ્મી છે. એવું છે એજ અ હમાં ઘર એકલું ના કેવ પ્રાણી હોય ઘર તો હોય એ બઉ ગમે
હમ હમ ક બીક નહી લાગતી?
તાઈ વગર હા ના સા ન બી કેમાં હું પીવાનું બિચારું નાનુંમ ના કહીએ
હમ મો પછી બગાડે તો ચીકડી ના ચડે પણ બધું બગાડે તો ચિતરી ના જ
ના એ એ આપણને આન ક
બરાબર.
વાનું હોય એમાં શૂચીવાનું છે.
બરાબર બરાબર! હમ જે જેનો શોખ.
તો પછી. હ તો અહી બધારને ફડવા ન હમ તું રાખજો ને તો. કોરમા એ વાળા એ લોકો ના દખવા દે. પણ એક ઘરમાં એક પ્રાણી હોય ને તો આપણને ના લાવી શું?
હમ પૂળમાં લડવાર થાય. એના લીધે પાડોશી જોડે?
અરે બાપા. એ કુધધ તો બહુ થાય.
બરાબર!
કે હવે હવે એ લોકો શું કઈ જાય બધા ને પૂરી નાખે તો બધા કઈ જાય.
બરાબર!
એ લોકો ન હવે હવે એવું કેપણમાં બધા કે.
તો બુદ્ધિ આલો તો, સંડા માં આપડેંધાઈએ એમ તોઈ જશે મેં ક્યું. ટ્રેનિંગ આપી મેધું. અરે અમારે એના તો કેવું. કે કૂતરાઓને ઠંડા પાણીમાં એસિડમાં એ કર એવું બધું કર. આ કૂતરું જ નહીં. અમે ઘરમાં કૂતરું ર રહેવા જ નહીિ દેતુ
બરાબર હમ હમ!
એ ભાઈ તન કુત્રરા ને આવ રીતે. શું કે ચ અંદર થવું. ને તો બહુ જ દવા કરે. હવે એક ભાઈ એક એ મારે છે કૂતરા ને મારતા હતા. એમ કૂતરા ને.
હમ હમ હમ હમ!
કૂતરાયા કૂતરા ગોરડી રહ્યા હતા. પણ અમારે તો કૂતરું મરવું ના જોય. મરે ને તોય બોલો બધા. હવે એ વિચારું ચાલ. અરે કોઈ આખું પોળમાં બધા પૈસા અડા થાય. પણ કોઈ એક રોટલી એ ના આપે તો શું કરે બીજું?
હવે એ તો એનું પેડે કબૂતરા ઉંદરા તો ખાય ને હવે એ ખ્વારા. છે. મોટા માણ ખાય છે ને મરઘી ના. તે એ તો બિચારું જાણ.
હા એ તો એ ભ શું કરવાના હતા તમે. તમે એને જમવાનું ના આપો. તો શું કરે?
એવું ને ઘી વાળી રોટલી, કે તેલ વાળી રોટલી, ગમે તેવી દૂધ વાળી રોટલી છોડી આપ. કઈ દે આવડા મોટા મોટા બા છે તો.
ઘર હોય તો, પચીસ ઘર માંથી એક એક છણબી આપે તો બિચારાને બરફાફા ના મારવા પડે.
પછી બિચારું. અમાર છે એક બે જણ પોર જે. પ છે અર ઘર છે. બીજું એક બીજા બે. હ બધાું કરવાવામાં વધારે છે સંખ્યા એમ.
બરાબર બરાબર હમ!
એટલે. પણ હું તો હ તો ફતો.
તા લાગો છો.
હો કામ કરતા કરતા.
હમ બહુ એક્સપિરયન્સ છે એમ? હમ.
એપિરયન્સ નહી. જે મ કરી લેવાનું. એમ
બરાબર હમ હમ!
એવો કઈ નવરા નો ટાઈમ આપણને ના મલે તો વાત કરવા માટે, સ્પેશિયલ એ તો અમુક ટાઈમ નવ. ઈએ તો આમ બાયચાન્સ. બાકી તો કઈ નહી.
હોય છે.
બોલો.
બસ કઈ નઈ છ મળ હાય